હાલો.
હા, કેમ છો? મજામાં.
હા બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં આજે કેમની મને યાદ કરી કેમનો ફોન આવ્યો
બસ આ તો નવરી બેઠી હતીથી તો અમાર કોલેજમાં આજે છે, ને બેંકિંગનું બધું થોડું સમજાવતા ત અમને તો મેં કીધું લાય તારી સાથે બી વાત કરું કે બેન્કમાં પણ ઘણી બ સારી સેવાઓ આપે છે, અને એનું પણ ઘણું મહત્વ હોય છે,
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે,
હા આપડે એવું વિચારતા હઈયએ કે બેંક પાસે આપણેે પૈસા જમા કર જમા રાખવાની જગ્યા છે, બરાબર પરંતુ ખાલી એવું નહ હતું કે ખાલી બેંકમાં પૈસા જમા કરયા તે ઘણી મહત્વપૂર્ણ શ આપે છે બચત ખાતું આપડણે ખોલાઈ શકીએ ચાલુ ખાતું ખોલાઈ શકીએ ફિક્સ ડિપોઝિટ કરાવાઈ શકી લોન લઈ શકીએ એટીએમ ડેબિટ કાર્ડ મોબાઈલ બેંકિંગ ઇન્ટરનેટ બેંકિંગ યુપીઆઈ એવી ઘણી બધી આપણને સુવિધાઓ બેંક આપણને આપે છે, આજે દરેક વ્યક્તિ માટે આ બધું ખુબ જ ઉપયોગી બની ગઈ છે,
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે, અને આજના સમયમાં તો લગભગ દરેક વ્યક્તિનું બેંકમાં ખાતું હોય જ છે, પેલા લોકો પોતાના પૈસા ઘરમાં રાખતા હતા પરંતુ હવે મોટા ભાગના લોકો સુરક્ષા અને સુવિધા માટે બેંકનો ઉપયોગ કરે છે, મને લાગે છે, કે બેન્કિંગ સેવાઓ આપણા રોજિંદા જીવનનો ખુબ જ મહત્વનો ભાગ બની ગઈ છે, અને આપડે વિચારવા જઈએ તો ઘણા બધા અલગ અલગ ખાતા હોય છે, બચત ખાતું હોય છે ચાલુ ખાતું હોય છે, પણ એમાં બચત ખાતા ની વાત કરીએ તો બચત ખાતા એટલે કે જ્યાં આપણે પોતાના પૈસા સુરક્ષિત રીતે રાખી શકીએ છે અને જરૂર પડે ત્યારે એટીએમ ચેક યુપીઆઈ અથવા બેંક માંથી પૈસા ઉપાડી શકે છે, બચત ખાતા માં જમા કરેલ રકમ સામાન બે વ્યાજ બેંક વ્યાજ પણ આપે છે, તેથી પૈસા માત્ર સુરક્ષિત જ નથી રહેતા પરંતુ તેના પર થોડું વળતર પણ મળે છે. તમારે એના પર શું કેવું છે?
હા આ તો ખૂબ જ સારી વાત છે કે આજકાલ મોટાભાગના લોકો રોકડ પૈસા રાખવાને બદલે ડિજિટલ રીતે ચુકવણી કરે છે. હું પણ દુકાનમાં ઘણી વાર યુપીઆઈ દ્વારા જ પેમેન્ટ કરું છું અત્યારે તો જીપે આઈ ગયું છે. એટલે બસ આપડે ગમે તે વસ્તુ લેવા જઈ ચલો હું જીપે કરી દઈશ હું જીપે કરી દઈશ એવું જ આપડે કરતા હોય છે. તેનાથી આપણો છે ને સમય પણ ઘણો બચે છે. અને આપણેે રોકડા પૈસા રાખવાની પણ ઓછી જરૂર પડે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કજ છે. અને ડિજિટલ બેન્કિંગને કારણે પૈસા મોકલવા અને મેળવવાનું કામ ખુબ સરળ બની ગયું છે. હવે કોઈને પૈસા મોકલવા માટે બેંકમાં લાંબી લાઈન માં ઉભા રહેવાની જરૂર નથી પડતી મોબાઈલ દ્વારા થોડાક જ સેકન્ડમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. અને આપડે જોવા જઈએ તો અત્યારે લોન પણ મળી રહી છે એટલે કે ઘણા લોકો ઘર શિક્ષણ અથવા વ્યવસાય માટે બેંક માંથી લોન પણ લે છે.
હા સાચી વાત કીધી જો યોગ્ય આયોજન સાથે લેવામાં આવે ને લોન તો ખુબ જ ઉપયોગી બની શકે છે. ઘણા લોકો ઘર ખરીદવા માટે હોમ લોન અભ્યાસ માટે એજ્યુકેશન લોન વાહન ખરીદવા માટે વ્હીકલ લોન અને નાનો વ્યવસાય શરૂ કરવા માટે બિઝનેસ લોન લે છે, સમયસર હપ્તા ભરવામાં આવે ત આ સુ સુવિધા ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ આપણને બની શકે પન જો હપ્તા આપણે સમયસર ભરીના શકીએ તો એ આ આપણું જે વય જે વસ્તુ પર આ પડે લોન લીધી હોય એ આપડી જપ્ત પણ કરી લે છે.
હા. એટલે બેંક આપને અત્યારે ઘણી બધી સેવા આપે છે, એટલે મને એવું લાગે છે. કે આજકાલ દરેક વ્યક્તિને બેન્કિંગનું મૂળભૂત જ્ઞાન તો હોવું જ જોઈએ કારણ કે નોકરીનો પગાર સરકારી યોજનાઓના લાભ અને ઘણી અન્ય ચૂ કવણીઓ સીધી બેં ખાતામાં જો આવે છે, એટલે આપને થોડું ઘણ ત્યાને ખબર હોવી જ જોઈએ
હા સાચી વાત અને સરકારની ઘણી યોજનાઓ લાભ પણ સીધી બેંક ખાતામાં જ જમા થાય છે, કે ઘણી એવી યોજનાઓ સરકારે બનાવી છે. એના જે પૈસા મળતા હોય એ સીધા બેંકમાં જ જમા થાય છે, એટલે બેંકનું બેંકમાં દરેક વ્યક્તિનું ખાતું હોવું તો ખુબ જ જરૂરી છે.
હા એ તો એકદમ સાચી વાત છે. અને અ અત્યારે તો એટીએમની સુવિધા ખુબ જ ઉપયોગી બની ગઈ છે, દિવસ હોય કે રાત જરૂર પડે ત્યારે પૈસા ઉ પાડી લેવાના જોકે એટીએમ કાર્ડ અને પિનની સુરક્ષા રાખવી પણ એટલી જરૂર હોય છે. કોઈ પણ વ્યક્તિ સાથે ઓટીપી, પિન અથવા પાસવર્ડ શેર કરવો જોઈએ નય આજકાલ ઓનલાઈન છેતરપિંડીના ઘણા બનાવો બને છે. બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી ખુબ જરૂરી છે. તમને શું લાગે છે?
મને લાગે છે. કે બેંક માત્ર વ્યક્તિ માટે જ નહી પરંતુ દેશના વિકાસ માટે પણ મહત્વની છે. કે લોકોની બચત બેંકમાં જમા થાય છે, અને તે પૈસાથી વિવિધ ક્ષેત્રોમાં લોન આપવામાં આવે છે, જેનાથી વેપાર, ઉદ્યોગ અને રોજ ગારીની પ્રોત્સાહન મળે છે અને બેંકિંગ વ્યવસ્થા દેશને અર્થવ્યવસ્થા નો મહત્વનો આધાર છે. દરેક વ્યક્તિ એ બેંકિંગ સેવાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોએ. અને નાણાકીય બાબતોમાં જ જાગૃત રહેવું જોઈએ
હા એ તો એકદમ સાચી વાત કીધી છે. પેલા તો કેવું હતું કે બેંકમાં કોઈ કામ કરવા માટે લાંબી લાાઈનમાં ઊભા રહેવું પડતુંતું પરંતુ હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, ને કે આપણે ઘેર બેઠા બેઠા જ બધું કામ થઇ જાય છે. મોબાઈલ બેંકિંગ, ઇન્ટરનેટ બેન્કિંગના કારણે સમય અને મહેન બંને બચે છે, હવે હું પણ આ મોબાઈલમાં બેંકિંગનો ઉપયોગ કરું છું મોબાઈલથી જ ખાતા ન બેલેન્સ જોઈ લઉં છું પૈસા ટ્રાન્સફર કરી શકુ છો વીજળીનું બિલ ભરી શકુ છું અને મોબાઈલ રિચાર્જ પણ કરી શકુ છું આથી બેંકમાં વારંવાર જવાની જરૂર નથી પડતી
હા એકદમ સાચી વાત કીધી પરંતુ આ બધી સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે આપણે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. કે ઓટીપી, એટીએમ પિન અને યુપીઆઈ પિન અથવા ઇન્ટરનેટ બેંકિંગ નો પાસવર્ડ કોઈની સાથે આપણે શેર પણ ના કરવું જોઈએ અજાણ્યા લોકોના ફોનમાં અથવા મેસેજ પર વિશ્વાસ પણ ના કરવો જોઈએ અત્યારે તો બધા ઘણા બધા ફ્રોડ ને એવું બધું થાય છે તો એક પીન એ લોકોને મળી જાય તો તરત જ આપણા ખાતામાંથી બધા જ પૈસા ગાયબ થઈ જાય છે એટલે એનું સાવચેતી આપણે ખૂબ જ રાખવી જોઈએ
હા એ તો છે જ તે અને જો કોઈ શંકાસ્પદ કર અથવા લિંગમાંથી તરત જ સાવચેત રહેવું જોઈએ પણ અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ અને જો કોઈ છેતરપિંડી ની શંકા હોય તો તરત જ બેંક ને જાણ કરવી જોઈએ
હા સાચી વાત મને છે ને ફિક્સ ડિપોઝિટ વિશે થોડી જાણકાર જાણ લેવાની ઈચ્છા હતી કે ઘણા લોકો કેહે છે ને કે બચત માટે તે સારો વિકલ્પ છે તો ફિક્સ ડિપોઝિટ એટલે કે એક નિશ્ચિત સમય માટે તે બેંકમાં રકમ જમા કરવી તેના પર બચત ખાતાની સરખામણીમાં સામાન્ય રીતે આમ બધા કે છે કે વધુ વ્યાજ મળે જે લોકોને લાંબા સમય માટે બચત કરાવી હોય તેમને માટે આ એક સારો વિકલ્પ બની જાય છે
હા એ તો જ છે જ તે અને આપણેે એમ જોવા જઈએ તો એક એફડી એક સારું ઓપ્શન હોય છે કે એના પર બેંકી વ્યાજ આપે છે તો આપડી મૂળ મૂડી તો આપડી ત્યાં પડી જ ને એના પર વ્યાજ મળે એના પર આપણે જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે પૈસા મળી રહેે એટલે એક એક સારો ઓપ્શન છે
હા અને નોકરી મળ્યા પછી તો બેંક નું મહત્વ વધુ વધી જાય છે કે પગાર સીધો છે ને બેંક ખાતા માં જ જમા થાય ઈ એમ આઈ ભરવાની હોય કે રોકાણ કરવાનું હોય વીમાનું પ્રીમિયમ ભરવાનું હોય દરેક કામમાં બેંકની જરૂર તો પડવાની જ છે. તો આપડે પહેલેથી જ બેંકનું બેંકમાં આપણને ખાતું હશે તો વધુ સરળ રહેશે અને મારા પપ્પા પણ મને હંમેશા કેતા તા કે દર મહીને થોડી બચત કરવી ખૂબ જરૂરી છે. જો આપડે નિયમિત બચત કરીએ તો ભવિષ્યમાં કોઈ અચાનક જરૂરિયાત આવી જાય ને તો આપણને મુશ્કેલી ના પડે એ ટાઈમે આપડે જે પૈસા બચાયેલા અશે ત એ ટાઈમે આપણને એ પૈસા કામ લાગી જશે
હા એ તો એકદમ બિલકુલ સાચું છે બેંકમાં બચત રાખવાથી નાણાકીય શિસ્ત પણ આવે છે. ખર્ચ કરતા પહેલા વિચારવાની ટેવ પડે છે. અને ભવિષ્ય માટે આયોજન કરવામાં સરળતા રહે છે. ને અ અવે તો કેવું થઈ ગયું છે કે ગામડામાં પણ અવે બેંકિંગ સેવાઓનો ઘણો વિકાસ થયો છે. લોકો જનધન ખાતા એટીએમ યુપીઆઈ અને અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરે છે એટલે આ આથી નાણાકીય સમાવેશ પણ વધ્યો છે.
હા અને સરકાર તથા બેંકો સમયાંતરે લોકોને નાણાકીય જાગૃતિ વિશે માહિ તી પણ આપે છે. દરેક જો દરેક વ્યક્તિ બેન્કિંગ સેવાઓનો યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરે તો પોતાનું અને દેશનું આર્થિક વિકાસ બંને વધુ ખૂબ જ મજબૂત બને છે.
હા એ તો એકદમ સાચી વાત કીધી તમે અવે તો કેવું થઈ ગયું છે હવે તો લાખો લોકો કરોડો રો અ રોકડ કરતા ડિજિટલ પેમેન્ટ પર વધુ વિશ્વાસ કરવા લાગ્યા છે હજુ દુકાનમાં ખરીદી કરવી હોય કે વીજળી નું બિલ ભરવું હોય મોબાઈલ નું રીચાર્જ કરવું હોય કે કોઈને પૈસા ચૂકવવા હોય આ બધું થોડા સેકન્ડમાં થઈ જાય છે એટલા માટે લોકો ડિજિટલ પેમેન્ટ વધારે કરે છે.
હા. અને આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તો બેંક સાથ તે જોડાયેલી હોય છે વિદ્યાર્થીઓ નોકરી કરતા લોકો વેબ વેપારિયો ખેડૂતો અને વડીલો બધા માટે બેંકિંગ સેવાઓ ખુબ જ ઉપયોગી છે. અને સેવાઓને કારણે નાણાકીય વ્યવહારો પણ સરળ અને સુરક્ષિત અને ઝડપી બની રહ્યા છે.
હા. અને મને એવું લાગે છે કે બાળકોને યુવાનોને નાનપણથી જ પૈસાનું યોગ્ય આયોજન અને બચત નું મહત્વ શીખવવું જોઈએ. જો શરૂઆત થી જ બચત કરવાની ટેવ પડશે તો ભવિષ્ય તેઓ ભવિષ્યમાં તેઓ વધારે જવાબદાર બનશે.
હા સાચી વાત કીધી ઘણી બેંકો વિદ્યાર્થીઓ માટે ખાસ બચત ખાતા પણ આપે છે. તેનાથી વિદ્યાર્થીઓને બેન્કિંગ ની સમજ મળે છે. અને પૈસાનું યોગ્ય સંચાલન શીખવા મળે છે. આ ટેવ આખા જીવનમાં ખુબ જ કામ લાગે છે.
હા એ તો છે જ તે તમે આ તો બો સારી વાત કીધી છે.
હા સારું ચલો તો બેંકિંગ વિશે તો આપડે વાત કરતા કરતા ઘણ એવો ટાઈમ જતો રહેશે ખબર બી નહી પડે ફરી ક્યારેક વાત કરીશું
હા પાકું પાકું
હા.
મૂકુ તારે તારે
હા.